બસ એકદમ મજામાં છું, તમે કેમ છો બસ બસ અત્યાર તો ગરમી ચાલે છે ઉનાળા
લો ખરાબ ગયો અને ગરમી તો બંધ જવાનું નામ જ નથી લેતી
હમ અત્યારે પણ ગ્લોબલ વોમિંગ વોર્મિંગ જ એટલી બધી છે કે સમજાતું નથી શું કરું એવું થઈ ગયું છે, અત્યારે તો બઉ જ
તાપમાન હતતુંજ, હવે તો ચાલીસ ડિગ્રી ઉપરજ, અહી ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ વાત કરો અમુક અમુક એવા એવા સ્ટેટ્ છે ને, કે ત્યાં તો ચાલીસ પિસ્તાલીસ ઉપરજ તાપમાન હોય છે, ત્યાં તો ખબર નઈ લોકો કેટલી મુશ્કે કેલીથી રેહતા હશે.
હા, પણ અત્યારે ગ્લોબલ વોર્મિંગ કેહેવાય, છેલ્લા ઘણા વર્ષોથી પૃથવીનું તાપમાનું એકદમ વધતુંજ જાય છે, જેને કારણે આખી દુનિયામાં અત્યારે આબોહવામાં મોટા મોટા ફેરફારો થઈ ગયા છે.
હમ્મ અને એના કારણે હિમાલયના બરફ પણ હવે જોવ ને તમે ઓગળવા માંડ્યું છે, પાણી સમુદ્રની સપાટી આખી ઉપર આઈ ગઈ છે ને કેટલી પ્રોબ્લેમ થઈ છે, જે પૃથ્વીનું આખું જે લેવલ હતું ને આખું બધું ચેન્જ
હમ્મ, જેમ જેમ ગરમી વધતી જેમ પછી હિમ નદીઓ પણ ઓગળવા માંડે અને કુદરતી સંતુલન એ બગડતું જાય છે, પછી આગળ આગળ. આની માટે માણસજ જવાબદાર છે. તેવું લાગી રહ્યું છે, પણ
હા, પણ એવુંજ થાય ને માણસ જ જવાબદાર છે જોવ ને, કેમકે વૃક્ષો કાપી નાખે ને ત્યાં બધી બિલ્ડિંગ્સો બનાવી નાખે ને એવું કરે એટલે શું કરે
હમ્મ, ખરેખર ઉદ્યોગો કારખાના, વાહનો, વીજળી બનાવવા માટે આપડે કોલસો પેટ્રોલિયમ કુદરતી ગેસ જેવા ઈંધણો આપણે ઉપયોગ કરીએ મોટા પ્રમાણમાં, એને લીધે સંતુલન કુદરતી સંતુલન જે છેને લી એ આખું બગડી જાય છે અ
સાચી વાત છે તમારી એકદમ સાચી વાત છે વિખાઈ જાય છે ખરે ખર. હવે આપડે ખરેખર ચિંતાનો વિષય છે આ તો કે શું કરવું એમ કેમ કે આટલી ગરમીમાં તો માણસ કેવી રીતે જીવતો રહેશે પછી.
આવી ગરમીમાં લોકો બહાર જ નહી નીકળી શકતા પુથ પૃથ્વીનું તાપમાન જેટલું દિવસે દિવસે વધતું જાય છે ને કે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રોજન- ઓક્સાઇડ જેવા ગ્રીન હાઉસ વાયું પણ વાતાવરણમાં ફડાય છે
હમ સાચી વાત છે.
હમ. મને તો લાગે છે આ વૃક્ષોની કાપડી જ આમાં વધારે જવાબદાર લાગે છે.
ના ખરેખર આ ચિંતાજનક જે પરિસ્થિતિ છે ને એનો જવાબદાર એ જ છે કેમ આપડે માણસો એ બધા‌ ઝાડને વૃક્ષોને કાટ કરી જંગલોને કાપી અને ખરેખર ત્યાં ઉદ્યોગો બનાવી નાખ્યા છેને એના લીધે આખું સંતુલન વિખાઈ ગયું.
હમ સાચી વાત છે કારણ કે જંગોલીની કાપણી જ મેન તો વૈશ્વિક કુદરતતાનું મોટું કારણ છે. જયારે વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ શોષી લે છેઅને ઓક્સિજન આપે છે પણ જો વૃક્ષો જ નહી હોય તો પછી આજ નેચરલ પ્રોસેસ છે એમનું સંતુલન બગ
સાચી વાત છે તમારી હવે તો એવું જ થશે કે કાર્બન ડાયોક્સાઇડ નું પ્રમાણ વધ તું જશે વૃક્ષો નહી હોય તો અને ઓક્સિજન ન
પાણી માટેનો એક જ ઉપાય છે કે આપડે અધુરામાં વધારે વુક્ષો વાવીએ. તો જ આ છે નેચરલ બેલેન્સ સરકાર
હું હું એવું જ છે સાચે અને બીજી લોકો અત્યારે જે વસ્તુ આપણે મળી રહી છે ને એનોય દુરુપયોગ કરે છે એટલે વધારે આપડે પ્રોબ્લેમ થાય અત્યારે હવે જો લોકો વીજળી ને સરખી રીતે વાપરે પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરે આ બધી વસ્તુઓ ન આપણે માનવીય માણસો જ ધ્યાન નહી રાખીએ તો પછી બીજું કોણ ધ્યાન રાખશે એમ એટલે એ બધું જ્યાં સુધી કંટ્રોલમાં નહી આવે ને ત્યાં સુધી આ બધા પ્રોબ્લેમ તો રેવાના જ છે એમ
હું કારણ કે ગરમી જેટલી બધી વધે છે કે હિમાલય અને ધ્રુવીય પ્રદેશોની હિમ નદીઓ પણ અત્યારે ઝડપથી પીગળવા માંડી છે દરિયાની સપાટી વધી રહી છે જો નવું ચાલશે તો દરિયાકાંઠાના ઘણા વિસ્તારો દુનિયામાં ડૂબી જવાની શક્યતા ધરાવે છે
હું સાચી વાત છે એમાં લોકો ને જ સમજવું પડશે પણ હવે વૃક્ષો ઉગાડવા પડશે પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો પડશે. જ્યાં સુધી આપણેે જ માણસો જેવું બધું નહી વિચારીએ કે સમજીએ ત્યાં સુધી પર્યાવરણ તો શું કરવાનું એવું થયા આમાં તો
વધતા આજ તાપમાન વધે છે, વરસાદ ઓછો થાય છે. અનિમિત થાય છે અને પાક પાક નું ઉત્પાદન પણ ઘટ ઘટે છે ખેડૂતોને એટલું બધું નુકસાન થાય છે ખાદ્ય સુરક્ષા નો પ્રશ્ન ઉભો થઈ જાય છે દુનિયાની અંદર સાથે સાથે આરોગ્ય સંબંધિત જે રોગો હોય છે એ પણ ગરમીને લીધે વધી જાય છે ડિહાઇડ્રેશન સ્વસંત તંત્ર ની ભી બીમારીઓ વધી જાય છે. ખાસ કરીને વૃદ્ધો અને નાના છોકરા વામાં આવસ તો તારે જોબ
હા સાચી વાત છે, ઘરડા લોકો તો બિચારા શું કરે નાના બાળકો એ ગરમી થી કંટાળીને પછી હમણાં તો વેકેશન છે ને તો મારો દીકરા ની વાત કરું ને તો ઘરમાં ઘરમાં હોય ને એટલો કંટાળી જાય છે શું કરે છોકરાઓ એ બાર ગરમી ના લીધે ક્યાં આપણે મોકલી ના શકીએ અને ઘરમાં ને ઘરમાં છોકરાઓ કંટાળે એટલે બહુ જ પ્રોબ્લેમ થાય છે તમે જેમ કયો છો ને એમ સાચે
માણસોની સાથે-સાથે પ્રાણીઓ, પક્ષીઓ, ઉપર પણ આની ખરાબ અસર થાય છે. કેટલીક પ્રજાતિઓ તો અ લુપ્ત થવાના આરે છે. કે જેનું કારણ જ કુદરતી રહેેઠાણ અને જે હવા હવામાન ચેન્જ થઈ રહ્યું છે. એ છે મેન તો.
સાચે આ પશુ પક્ષીઓ આપડે એમાં વૃક્ષો કાપી નાખીએ તો એ લોકો ક્યાં જાય પછી એમ એ લોકોને એ પ્રોબ્લેમ તો રેવાની જ છે.
હમ એટલે જ લોકો કે છે કે હથી હવેથી સૌ થી વધારે આપડે જે ને ચાલો રિસોર્સીંસ ઉર્જાઓ છે એનો આપડે સમજદારી થી ઉપયોગ નહી કરીએ. તો આગળના ભવિષ્યમાં જે પણ પરિસ્થિતિ ઉભી થ થશે બઉ જ ક કઠિન હશે. એની માટે અત્યારે જે આપડે લાઈટ, પંખા, સાધનો જે છે તે અલગ-અલગ ઇલેક્ટ્રોનિક એની જયારે જરૂર ના હોય ત્યારે એનો વપરાશ અને લાઈટ બંધ રાખવી જોઈએ. નવી ઉર્જા ના ઓપ્શનસ વિશે આપણે વિચારવું જોઈએ અત્યારે.
જે કવ છું માનવી જ જવાબદાર છે, હતો અને હવે માનવી જ એને સુધારી શકે છે. અચ્છા. એટલે હવે આપડે જે અત્યાર સુધી બધું બગાયડું છે ને આપણેે જ હવે એને સુધારી શકીએ છે હવે એ આપણા જ હાથમાં છે કે મનુષ્ય કેવી રીતે બધી ઉર્જાઓનો યુઝ કરે એમ.
જે પણ અત્યારે જે લાઈવ ઇલેક્ટ્રિસિટી ને આપડે જે જનરેટ કરીએ છીએ. એમાં આપણે સોલાર પવન ઉર્જાનો ઉપયોગ કરીને વેસ્ટ અ ઉર્જા પ્રદુષણ પણ આપણે ઓછું કરી શકીએ છીએ એવા ઇલેક્ટ્રોનિક વાહનોનો ઉપયોગ આપણે વધુ કરીને પેટ્રોલ અને ડીઝલમાં આપણે વપરાશ ઓછો કરી શકીએ છીએ. ખાનગી વાહનોને બદલે જાહેર પરિવહન કાર પુલિંગ તો સાયકલ નો ઉપયોગ વધારવો જોઈએ જેથી ઈંધણ પણ વધશે અને પ્રદુષણ પણ ઘટશે.
તમારી વાત એકદમ સો ટકા ને એના માટે હવે તો આપ આપણી ગવર્મેન્ટ પણ કેટલો સપોર્ટ કરે છે. કે તમારે સોલાર નખાવુ હોય તો તમને અમુક પર્સન્ટ તમને એ લોકો આપે ફ્રી આપે લોન આપે બધી જ વ્યવસ્થા ગવર્મેન્ટ ઈવીવી કરીયે તો તમને અલગથી લોન આપ આપે કે ગવર્મેન્ટ
હમ ગવર્મેન્ટની સાથે આ જવાબદારી નોર્મલ માણસોની પણ છે. એ પાણી વીજળી ન બગાડ આપણે અટકાવીશું. તો વૃક્ષો વાવીશું એટલા તો લોકોમાં જાગૃતિ આવશે અને જ્યાં પ્રદુષણ નુ ને જે વ્યસ્ત અયા ગરમી થાય છે. એમાં થોડીક આપણને
રાહત મળે સાચી વાત છે. ખરેખર સાચી વાત છે. હમ્મ હમ્મ એટલે જ ને હવે આપણે વિચારવા કે ગરમી તો બાપરે બાપ બહુ જ ખતરનાક ગરમી પડે છે. એમ થાય કે હવે રેવાતું નથી અને એસી ને કુલર કે પંખા વગર તો આમ રેવું મુશ્કેલ થઈ જાય પેલા તો કેવું ગામડામાં ના પેલાના માણસો હતા ને આમનેમ ઝાડ નીચે ખાટલો નાખીને બેસતા ને તો પણ મસ્ત ઠંડો પવાના આવ. તો બપોર વચ્ચે પણ હવે તો સવારથી જ ગરમ ગરમ લૂ ફૂકાવા માંડે. છે એવું થઈ ગયું છે.
આનું એક સોલ્યુશન એજ છે કે આપણેે જેમ ધીમે ધીમે નેચરલ રિસોર્સસ તરફ વર્તા થઈશું. તો આજે પોલ્યુશન છે, ગ્લોબલ વોર્મિંગ છે, ઓછી થતી જશે આપણે એ રીતે માનનીને ચાલુ પડે કે પૃથ્વી આપણુ ઘર છે. જો આપણેે આપણે આપણે આજે પરિવાર ની સુરક્ષા મ માટે પગલા બરાબર નહી લઈએ તો આવનારી પેઢીઓ માટે
આગળ જતા આવુ પણ થાય. હમ. મને તો એજ થાય આપણે આપણા ધરના બુઢા જે હતા ઘડ ઘરડા લોકો એ લોકો કેટલું પેલી બધી વાત કરતા નેચરલ. ની ઠંડી હવાની ચોખ્ખી હવાની હવે આપણે આવનારી પેઢી. આપણા છોકરાઓ તો ખબર નહી હવે યાર ક્યારે ચોખ્ખી હવા એ લોકોને મળશે કે નહી કે એ લોકોને સારી લાઈફ આવી રીતે ચોખ્ખી પ્યોર હવા પાણી પ્રદૂષણ વગરની લાઈફ મળશે કે નહી કેમ કે હવે જે રીતની પરિસ સ્થિતિ થાય છે ને એમાં તો પ્રદુષણ તો આમ વધતું જ જાય છે. ક્યુઆઈ લેવલ હોય છે એનો પણ વધારો દિવસે દિવસે થતો જ રહે છે થતો જ રહે છે અત્યારે કોઈ પણ મોટા મોટા શહેરોની વાત કરીએ દિલ્હી છે અમદાવાદ છે તો બધાના જ આપડણે એક્યુઆઈ જોઈએ ને તો અત્યારે તો બધાના એક ક્યુઆય વધવામાં જ છે એવું લાગે કે પ્રદુષણમાં જ રહીયએ છેએ આપડે તો.
આપ વધારે માં વધારે વૃક્ષો આવીએ પ્રદુષણ ઓછું કરીએ. જે આપડે વેહિકલ ની અંદર જે ફ્યૂલ ઈંધણ જે અ યુઝ કરીએ છીએ એનું પ્રમાણ ઓછું કરીએ તો જ આવનારી પેઢીઓમાં પેઢી માટે સારું. ફ્યુચર આની અંદર
હા એ છે. અત્યારે લોકોને બધાને પણ પર્સનલ કાર પર્સનલ વા મકાન બધું જોઈય છે કોઈને શેરિંગમાં નથી જોવું એટલે જેટલું માણસ સમજીને બધું શેરિંગમાં યુઝ કરે ને સરખી રીતે પેટ્રોલ ડીઝલ નોને યુઝ કરે. તો સારી વાત છે બાકી તો એ આપડો પુરવઠો પણ પછી ખતમ થઈ જશે તો પછી શું
એટલે જ આવનારી પેઢીઓને આપડે એ રીતે શીખ આપવી કે તમે નેચરલ તરફ વળો જે ઇલેક્ટ્રિક નોન એ અ અ નવી નવી ઉડ વધારે ઓપ્શન છે. જેમ કે સોલર ઉર્જા છે. તે પવન ઉર્જા છે. આ આ બધાનો ઉપયોગ કરીને આપણે ઉત્પન્ન કરીએ ઇલેક્ટ્રિસિટ અને એનો યુઝ કરીએ તો આગ તા છે પણ અત્યારે ગ્લોબલ વોર્મિંગ ટેમ્પરેચર બધા દુનિયા ના કેટલાક માં જે જાય છે એમાં થોડુંક બેલેન્સ રહેતા આગળ જતા આવનારી પેઢી ને ફાયદો થશે.
ખરેખર સો ટકા આપડે તો બધા એ મળી ને કઈક વૃક્ષ વૃક્ષારોપણ કાર્યક્રમને કઈક શરૂ કરવું જોઈએ તો જ મેળ પડશે આમાં બાકી તો આપણી પૃથ્વી બહુ જ ચિંતાજનક પરિસ્થિતિમાં મુકાઈ જશે.
હ એટલે જ લોકોને અત્યારે સાથે મળીને જ વૈશ્વિક જે ઉરાત સામે લડવું પડશે. દુનિયાને સ્વચ્છ, હરિયાળી અને ભવિષ્
હમ. સાચી વાત છે. કઈ નઈ ચલો ગરમી તો ચાલતી જ રહેેવાની જ છે. આપડે ધ્યાન રાખીએ જેટલું બનીએ એટલું પાણી પીએ વધારે અને બારની નીકળવાનું ટાળીએ ને જેટલું ગરમી થી બ બચવા આપડે પ્રયત્ન કરી શકીએ એટલું આપડે કરશું. હમ. કયો બાકી બીજું નવીનમાં? ઓકે ઓકે સારું ચલો તો પછી વાત કરીએ બાય.